હલો.
હાલો.
બસ મજામાં તમે કેમ છો?
જો સારું ખાવું, પીવું અને મજા કરવી ને વજન વધારે ધારતા જ છે એક તો ચોમાસાની ઋતુ છે એટલે બહાર નીકળવાનું ઓ શું થાય જાય ને સમજાતું નથી કે હવે શું કરું કેટલું હવે પંચાણું પંચાણું કિલો વજન થઈ ગયું છે મારું હવે મને સમજા બધું નથી ને કંટાળો આવે છે ને વજન ઉતારવાની બધી જે પ્રથા છે એ કરવા માટેની. થયું જ નથી કે કેવી રીતે કરું ને શું કરું. તમે મને થોડું કઈક જરાક મને કહેવાય ને કે પ્રોત્સાહનગળ વધુ.
એટલે મારું પણ એવું જ હતું કે મેં છે ને કસરત ચાલુ કરી હતી શિયાળામાં યોગામાં જતી હતી ઈ વોકિંગ કરવા જતી હતી પણ જેવો ઉનાળો આવ્યો ને એટલે એટલી ગરમી લાગે ને કે તમને કસરત કરવાની પણ આળસ થાય. તડકો એટલો કે સાંજના છ સાત વાગે પણ ગરમ પવન આવે તમે નીચે વોક કરવા જાાવ ને તો પણ. એટલે મારે પણ એ બધું છૂટી ગયું હતું ને તો ખુબ જ વેટ વધી ગયું હતું એટલે પાચ છ કિલો જેટલું વેઇટ વધી ગયું ઉનાળામાં અને એક તો કેરીઓ ખવાય એટલે વધારે રોટલી પણ જાય કેરીને લીધે એટલે વધારે વજન વધી ગયું. પછી છે ને મેં, એક આયુર્વેદિક ડોક્ટર ની સલાહ લીધી હતી તો એ એની મતલબ ત્રણેક મહિનાથી હું એ ફોલો કરું છું એમને જે ડાયટ આપ્યું તુંએ અને એક્સરસાઇઝ અહ હવે મેં ચાલુ કરી છે ઘરમાં જ યોગા કરું છું બહાર. તો કેવું ચોમાસું છે એટલે જઈ ના શકાય ક્યારેક વરસાદ હોય ક્યારેક લપસી જવાય એવું ગારોને એવું બધું પણ હોય છે એટલે અ નથી જતી હું ઇંગમાં તો ઘરે યોગા કરું છું સવાર માં અને પછી ડાયટ ફોલો કરું છું અને એનાથી મને એવું લાગે છે કે થોડું શરીર આમ કેવું હલકું એટલું બધું વેઇટ હજી નથી ઘટ્યું મારું પાંચ પાંચેક કિલો જ ઘટ્યું છે જેટલું વધ્યું ને એની સામે એટલું ઘટવું જોઈ એટલું નથી ઘટ્યું પણ તો પણ બોડી થોડું હલકું લાગે છે ને એમ થોડી સ્ફૂર્તિ પણ લાગે છે મને તો મને તો એવું લાગે છે કે વજન ઘટાડવું જરૂરી છે તો એમ છે ને આપણને મજા આવે કામ કરવાની ને આળસ ના ચડે પેલું બોડી વધે ને એટલે આળસ બહુ ચડે છે તમને પણ આવું થાય જ
સમજાતું નથી કે અહ કેમ? પણ હવે ઈ સમજાય એ છે કે અટકાવ એને છોડતા જઈએ ને? તો તો આગળ રોજ સવારે આમ ધારી છોડ અને આખો દિવસ ભલે આપણે ઘર આખો એ બધું કઈ કસરત ને લેખે લાગતું નથી એ બધું કામ પ ખે મુટ કરીએને તો અને પણ એમાં તકલીફ શું થાય છે કે જયારે છ મહિના કરીએ ને ત્યારે માંડ થોડાક કિલો ઘટે અને એ ઘટ્યા પછી, પાછું જો તે છોડ્યું તો બધું પાછું પાણી ફરી વળે ને હતું ત્યાંને ત્યાં, અને એમાં એક તો ઠંડીમાં સવારે ઉઠી ને નીકળાય નહીં કે સવારે ચાલવા જવું કે, યોગા કરે એમ થાય કે ખાવ પીઓને મજા કરો ને સુઈ જાવને હવે કેટલી, જિંદગી અને એમાં પાછું ચોમાસુ આવે એટલે વરસાદને કારણે, ઉતારવાનું ઉનાળામાં ગરમી થાય તો હવે સાલું, બપ સડીયુ અને બેઠા- બેઠા ખાઈએ અને ભૂખે લાગે પછી એવું એ નથી થતું. કે તમે ભૂખ ન લાગે એવું એ નથી થતું ભૂખ તો એના ટાઈમે લાગી જ જાય, ઘરમાં કરતા હોઈએ તો પણ ભૂખતો લાગી જ જાય છે, તો હવે આ બધાની વચ્ચે કેવી રીતે કરવું ને એજ સમજાતું નથી પ્રયત્નો તો ઘણા ઈચ્છા થાય મન થાય. તો અહીંને છાપામાં કેવી રીતે આમ બહુ સરસ આમ હિરોઈનો ને પણ જોઈએતો, એને કેટલી મહેનત કરતા હશે એ લોકો શરીર ને આવી રીતે આવો બાંધો સાચાં, સાચવાવા માટે કેવાયને પેલા જેવા વેટ લોસ ના બધા દેખાય ને, કે આજકાલ તો બઉ ચાયલુ છે, જે જે બધા વેઇટલોસ મહેનત એ લોકો પેલાનો ને પછીનો જે ફોટો નાખે એ જોઈ, કોઈને કે માને, કરવું બને કેવી રીતે કરતા, હશે આ લોકો કેટલુ મહેનત કરતા હશે જયારે જઈને, આટલા લેવલ પર એ લોકો, પોહચે મને તો લાગે છે, દિવસ લોકો પછી કસરત કરવા માટે જીમમાં જ રેતા. હશે નહીં હોય ત્યારે જઈને આવું એકદમ સરસ સુડોળ જેવુ એ લોકોનું. એમનું શરીર સરસ શેપમાં હોય, તો આખો દિવસતો આ બધું, કેવી રીતે આપણે કઈ પરેચી પાડવી કે કસરતો કરવી આ બંધુ. ધું જોણે કરીએ ત્યારે જઈને કાંઈ ક હું હશે એવું હશે ખરું?
એટલે તમે આજે બિફોર આફ્ટરની વાત કરીનેતો મેં છે, ને એવો અનુભવ કર્યો છે, કે અમુક સાચું પણ હોય શકે પણ અમુક એજે બિફોર અને આફ્ટરના ફોટા તમે ન્યૂઝ પેપર માણે જોઓ નેતો થોડી ફેક એડવાટાઇઝમેન્ટ પણ મન લાગે કેમ કેએ લોકોના જે સપ્લીમેન્ટ ને પ્રોટીન પાઉડરને બધું વેચવા માટે પણ એ લોકો છે, ને આવી બધી એડ આપતા હોય છે, એટલે આપડે મતલબ એ ચોક્કસ આમ કંઈ ભી ટ્રીટમેન્ટ ચાલુ કરીએ નેતો આપણે એક વખત કન્ફર્મ કરીને ક્યાંક રિસર્ચ કરવું પડે કે સાચું છે, કે ખોટું છે, અને તમે જેમ કહ્યું ને મારો અનુભવ તો એવું કે છે, કે તમે જે ટલું ઝડપથી વજન ઘટાડવાની ટ્રાય કરોને એટલું ઝડપથી વધશે જો તમે એ વસ્તુ મું કી દોન તો અને કેવું તમે એમ કહો કે ના મામારે ભૂખ્યું જ રહેવું છે, આખો દિવસ ખાલી સલાડ ને ફ્રૂટ ઉપ પર ને દુધીનો જ્યુસ ને એવું બધું કર્યા કરવું વું છેને જમવું જ નથી અનાજ સાવ મૂકી દેવું છે, તો ચોક્કસ એતો ઘટી તો જશે જ પણ સાથે સાથે છે, ને તમારી બોડીમાં જે કઈ ભી પોષક તત્વો મળવા જોઈએ ને એની ખામી તો થઈ જ જાય કેમ કે આપણે બધી જ વસ્તુ મૂકી દઈએ છીએ, સલાડના ફ્રૂટ સિવાય તો અમુક બીજા જે અનાજમાંથી કોઈ મળતા હોય એ બધા પોષક તત્વો પણ જરૂરી છે અને એનર્જી માટે પણ થોડું ઘણું એ જરૂરી છે, નહીં તો તમે કેવું લો ફીલ કરશો ને નબળાઈ આવી જ શે ને એવું બધું થાશે એટલે મને તો એવું લાગે કે છે, ને કસરત અને યોગ્ય જયારે પણ આપણે ડાયટ કરીએ નેતો એ બંને વસ્તુ સાથે સમ તોલનમાં લઈએ નેતો જ મને એવું લાગે છે, કે વજન ઘટાડી શકાય આ મારો અનુભવ કે છે. તમને શું લાગે છે.
તમારી વાત સાવ હા, હા તમારી વાત સાવ સા સાચી છે મા ઘટાડવા માટે કે એવો કહેવાય ને કેલું ફક્ત વચ્ચે કઈક ખતું ઉપર રહીને તમારે આઠ દસ દિવસ રહેવાનું ત્યારે એ જ ઘટી ગયું કારણ કે એ આહાર તો કઈ લીધો જ નહીં ફક્ત પાણી એટલે ઓખા હ ખાલી પાણી તો કેવાય ને કે પ્રવાહી પદાર્થો જેમાં નારિયળ પાણી આવી ગયું કે કોઈ જૂસ અનાજ બિલકુલ જ નહી ખાવાનું તો મને ને સાંભ બધી નબળાઈ આવી જાય કારણ કે આપણના શરીર માં તો કોઈ પોષક તત્વો જ ન મળે કરવું જ નથી કારણ કે એની મેં જે હાલત જોઈતી પેલા ઉતરતી વખતે એતો દસ્ત ઊતરી ગ્યું ને આપણને મજા બી આવે જોવું બી ગમે ને એમ થાય કે ફરક પડી ગ્યો. પ વીતી અને પછી જે એને ખાવાનું શરૂ કર્યું ત્યારે શું થાય કે તમે મનને બાાવ હોય એટલી ઉછળે ને એવી રીતે તમે જો આટલું બધું સખત રીતે જો તમે ડાયટને ફોલો કરીને ન ખાવ અને શરૂ કરો ત્યારે એટલું મન થાય કે હું આપ લઉ એટલે પછી પાઉભાજી ને વડાપઉમાં કઈ માલ નથી અને પછી જયારે આટલા દિવસનું છોડેલું તમે એક સાથેકી તમારું વજન તો વધારી જ દે પણ સાથે સાથે તમારા પેટમાં પચવા વા માટે તમે તમારા જે શરીરની જે અ કેપેસિટી હોય ને એમાં હ પણ ગમે પચાવી જ ન શકો અને એને કારણે પછી તમને પેટમાં દુખવું કે તમારે એ ડોક્ટરો એ બધી સમસ્યાઓ પણ આવે છે એટલે આવું તો મને લાગે છે કે કશું ક રવુ જ નથી બાાણું થાય કે નેવું થાય થાય બધું આપડે એમ કઈ બીમારી ન આવે એટલું જે સચવાઈ રહેે ને એટલું જ બાકી કઈ પ મારાઇટ કરીને આમ આકડા ઊંધા કરીને ભલે લોકો મને જાડી કેતો જા જાડી આપકવાનું બસ શરીરમાં રોગ ન હોવો જોઈએ એવું મારા દાદીમાં પણ મને એવું કેતા કે વારસાગત બાંધો જ બધાનો એવો છે, કે બધા મારા પપી બધાના ઘરમાં શરીર આટલા ફૂલેલા ને એવા ઝાડા છે. એટલે કદાચ એને પણ કોઈ પણ રીતે કરીને આપણે આમ ઊંધું કરીને ને કવાય ને ધન, મન, ધન થી મહેનત કરીએ તો પણ કઈ એટલું બધું બદલવું શક્ય નથી થય તમારી અંદર શરીરમાં જે આવી ગયું હોય એટલે આ બી વસ્તુન ઓછું થાય છે, થોડો ડ દર પણ લાગતુ ઘણું જેટલું થાય એટલું કરવાનું પ્રત્ન બીજું કઈ તમને ધ્યાન આવે છે, કે જે આપણે સરળ રસ્તો હોય અને જેનાથી બો વધારે મહેનત અ વજન પણ ઘટી જાય એવું કઈ તમને ખ્યાલ આવે છે, ખરો?
અ એટલે મારી એક ફ્રેન્ડ છે, ને એ આઉટ સ્ટેટની છે, તો મતલબ એ મહારાષ એટલે હવે આપણા ગુજરાતી લોકોમાં કેવું કે જે કઈ બી આપણું જે થાળી છે, ને ગુજરાતી થાડી એમા મે એવું જોયું છે, કાર્બોટનું પ્રમાણ સૌથી વધારે હોય ફેટનું પણ પ્રમાણ વધારે હોય અને પ્રોટીન આપણે બો ઓછું લઈએ હાર્ડલી એક વાટકી દાળ કેવું કઈ લેતા હોય અને એ પણ પતલી દાળ હોય એટલે આપણને એટલું પ્રોટીન એમાંથી ના મળે એમ પણ હવે છે, ને મેં એ જયારે આયુર્વેદિક ડોક્ટરનો કોન્ટેક્ટ કર્યો અને મારી ફ્રેન્ડને પણ મે ડાયટ વિશે પૂછયુ ને તો એના પછી મેં છે, ને કાર્બોરેટનું પ્રમાણ એકદમ ઘટાડી નાખ્યું છે, એટલે અ મેં વચ્ચે એવું જ સ્ટાર્ટિંગના દસ દિવસ તો થોડું અઘરું લાગે પણ દસ દિવસ માટે છે, ને ખાલી પચીસ ગ્રામ ભાત અને પચાસ ગ્રામ મગ લેવાના એની સામે અને એ પણ બિલકુલ ઓઇલ વગર વઘાર્યા વગર ખાલી બાફેલા એમાં પછી મીઠું, ચટણી, લીંબુ જે નાખું એ આપણે નાખી શકીએ મસાલા બંને ટાઈમ એજ ખાવાનું ચાલુ કર્યું તો કાર્બોદીટ બો ઓછું ગયું ફેટ બિલકુલના લીધું પેટી જરૂરી છે, આપણા હાડકાનાને એ બધાના ઘર્ષણના થાય માટે પણ ખાલી એક અઠવાડિયા માટે મેં સ્ટોપ કર્યો કે જેને લીધે થઈને જેટલું ફેટ સ્ટોરેજ હોયને એ થોડું થોડું રીડ્યુસ થાવા લાગે અને પછી મેં ધીમે ધીમે બે રોટલી ચાલુ કરી અ તો પણ એ પણ કેવું મલ્ટીગ્રેનની એમ ઘઉં ની ની તો બધા વિટામિન્સને જેટલાબી આપણને પોષક તત્વો જોઈએ એ મલ્ટીગ્રેન લઈએતો બધા માંથી અલગ અલ મળે અને જે આપણું ફેટનું પ્રમાણ હોય એ થોડું ઓછું કરી નાખીએ અને પ્રોટીન વધારી દઈએ તો એને લીધે થઈને મને એવું લાગે છે, કે ખાસો એવો ફરક પડ્યો અને મને પેલા કેવું આમ ઓવર ઈટિંગને એવું થઈ જતું હતું ઘઉંના લીધે એસિડિટીને એવું બધું થતું હતું વધારે તો હવે મેં કાર્બોદીટનું પ્રમાણ ઓછું કર્યું ને તો પછી મને એવા બધા સાઈડમાં જે રોગ હ તા ને એમાં પણ મને ખાસો એવો ફરક લાગે છે, તમે પણ આ ચોક્કસથી ટ્રાય કરજો
સાચી વાત છે, તમારી હા મને લાગે છે, કે એવું આપણે ખલપણે ખાવું એટલે થોડું પ્રોટીન આવી જાઈ અને તમારી વાત સાચી છે, કે ગુ ગુજરાતી ભરી ભરીને હોય છે, અને ડાળ આપણે જાડી ડા દાળ અને લોપાટકી દાળ પી જાય છે, પ્રોટીનમાં માટે તો બનાવવાનું રાંધવાનું જ છોડી દઉ, કારણ કે જો રંધાઈ ગયેલા પડ્યા હોય ને તો- ઈ થોડા છે એટલે મને લાગે છે કે- આવું એમ પણ લાગે છે કે, થોડુંક આપણે જમ- જમતા પહલે બાઉલ ભરીને સલાડ ખાઈ લઈએ, તો ઈ બધું પણ આપણને ક્યાંક- - પેટ ભરી લઈએ, અને પછી, આપડે જીભ ને સ્વાદ આપે એવી વાનગી- - ઓ એવું થાય કે આપડું પેટ કેહેવાય ને કે તંદુરસ્ત, - -વસ્તુ પછી આપણને બહુ મન પણ ન થાય, અને જીભ ના સ્વાદને જાળવી રાખવા માટે- આપડે થોડું ખાઈ લઈએ, એટલે બધું સચવાઈ જાય એવું મને લાગે છે કે- - એમ કર બેલેન્સ કરીએ કે, બધું સચવાઈ રહે. ચાલો તમારી સાથે વાત કરી- એને ઘણું મને એકલું એકલું, મન મુંજાય એ રાખી કેલું બેમ થાય કે ચાલો કઈક રસ્તો નીકળ - -નીકળશે આનું તો હું શરૂ કરી જ દઈશ. હવે ત- મારી વાત છે, મળીએે ત્યારે આવજો.
આવજો..